હલો
હલો હા આવૅ છે ને અવાજ
અવાજ આવેજ કવરેજ માં આવે એવું કેમ હવે બરાબર જેવા હ હા
બરાબર
હું કહીતા
કઈ વાત કરવાની
વાત તોમાં તો
હ ખાધું કે બાકી
ખાવાનું હવે બાકી જ છે થોડીક વારમાં બને એટલે ફોન આવી જાય
રખાશે એ તો
હ એ તો આ બાજુ મંદિર બાજુ બેહેલો છે
બરાબર હું બનાવતા આવડ તને બનાવતા બનાવતો શું આવડ્યો તને રસોઇ હુ આવડે તને બનાવતા
હું ખાવાનો તે હિસાબે બધું આવડે
ઓડજડ હું આટકે
અમુક વસ્તુ એટલે જોઈને બનાવી તો કાઢો એમ એક વાર જ જોવું પડે બાકી બનાવી તો કઢાય
ના મેં બી બનાવી કાઢુ તો પણ મતલબમાં ખાલી મને રોટલી ની બનાય ચોખાની રોટલી બાકી બધું બનાય કાઢુ મે
ચોખાની તો મને હો ની આવડે તે તો તે તો હિંખવા જેવી હો મળે જાણે
દાજરાઈ વો ગઈ
હ એ તો વધારે બીકતે
હ તે જ ની
આજ સુદી ટ્રાઈ હો ની મારીને ગેરવાળ હો
ન મે મે ટ્રાય મારેલી વચ્ચે ઘડી અત્યારે
અ હ
ગરમ લાગે વાત કરી ઢોસાને ખબર ઢોસા
મને તો આજુ સુધી મે ટ્રાય જ નહી મારી
પેલા ઢોસાવાળા નીખબર વાત કે વણ ખબરને
હા તો ઢોસા ઉઢવાય મારી જયેલું મેં
મેં બી ટ્રાય મારેલું પણ ની બનેલુ બરાબર
એને હારું પેલો તવો જવ
ખરું લોટ બી દવું છે જોખાણ લોટ ન બની ર
હ
લોટ બી તેવો જોયે મતલબમાં ચોખણ લોટથી ની બને તેવો કેમ
હા તે તો ચોખા નું પેલું પેસ્ટ જે
હમ પેસ્ટ એટલે
એટલે એને તો પેલા બોળી નાખે કે ની એક દાડા પછી એનું આટો જેવો બનાવે કે ની મિક્સર વાળો
હમ
એ તો કઈ લોટ માંથી થોડા બનાવે ત ચોખા પેલા બોળી રાખે ને પછી
એમ જ પેલું
હમ માટી કાઢે ને આખો
હા એટલે અલગ અલગ બની રેહ પહી
હા ઉખડીમાં જેવો આખો પીસ પીસી પીસીને ડાયરેક્ટ આપડે પેલું લો પેલું કરી લાખે હું કેવાય લો પેલું આપડે પેલું રોટલી બનાવા કરીએ તે
એ કહણી કરી દવું
હા કોહણી કડે તેવુજ પેલા
બરાબર એટલે પેલા પોંચા વડી જતા હને
હમ
હમ એ બરાબર બની
તો સાપે પણ એ ખાદ ખાવાય બો કંટાળો જવા આવે એમ તો બો મજા ની મળે
મે દોસા ટ્રાય મારાયવુ
ઢોસોમાં બો જક મજા જેવી ની લાગે
હા મે સોલે બોડર ટ્રાય સ્વાદ ની કઈરા
છોલે બટર તો મેહો એકદાડા ગેલો તો ખાય
એવા ટ્રાય મારા
ડેપો હે
મે ડેપો મા ટ્રાય ની માયરા અ ચાલીસ રૂપિયામાં મેં સોલે પોટા સોલે ને બે મતલબમાં તો મેં એક જ ટ્રાય વચ્ચે કે ખાધું છે
મેં એક દાડે ગેલો હવે ચાલની જે ઓહે તે સ્વચ્છતા તા બે નંબર ની વાત પણ હવે ખાવા હાથે મતલબ બીજુ તો હું
ઉમાં હા
જે હોય તે ખાઈને આવ્યા કયરુ તો
તો કેટલા પ્લેટના કેટલા
ચાલિસ રૂપિયાજ
તો એક જ બોટલ લિયા બોલે કે ની
હમ
એકજ બોડર ખાયા દહ રૂપિયા માંગી લીધા મેં તો
હમ મેં તો બે ઝાપટી આવેલા
તો મેતો
મેં તો કેદાડે તો ખાધેલું બી ની એટલે તાજ ગીયો કોલેજને કામ હારૂ જ ક્યા આવેલો હતો એટલે
હમ મે બી
આપડે હિસાબે મળે એટલે આ બાજુ મળે એટલે તો બધા પર જ એક જવા જાય
એ એ તો અઠમણ ટ્રેમ મારલ અઠ મણનું.
હે હા.
ઠ અઠરો મે માગ. ના કાંદ તમે ખામ નની એ કાંદ નની માાગીલો તું.
હા. મેં તો પેલો બધું આપતો હોું મને તો બધ પેલા જ પકડાવીું એટલે લાવ ભાઈ લાવ એમ કે.
હ હ હ બગઘડું.
એટલે અથાણું ને કાંદો ને હું પેલા ની આપી દીધું એમ
હા હા.
પટુરો તો ધીરે થી તળ્યો એમાં એક બીજો માણસ આવી ગયો એટલે. તેને બે જણા કંપની જેવી મળી ગયા એટલે.
બરાબર.
પહેલા તો દખલો લો જ તો દુગંધ ત હ.
હમ.
પેલો માણસ બી આવ્યો. એદ
તેને બ હ હા
આપડે કોલેજમાં ભી મળતા હતા હું કેન્ટીનમાં. છોલે પુરી પણ ભટોરા નહી મળે એટલે પુરી મળે.
ઉ એ હાલ લાગેર ખજ જ એ મં ને પટરમાં.
પુરી ભી મેદાની જ બનાવે આ બાજુ.
તેવું કે.
હમ વધારે પડતા તેવું જ બનાવે.
હમ બરાબર.
એટલે મેદો વધારે રહી ઘઉં ન લોટ તો બહુ ઓસા આપડે.
હઅ.
કેમ કે એથી પેલી પોહચી ને એવી હારી આવે ને.
હ પચી આવે બલું ખાનની ચા ને ખાન ચાશની.
હા.
તે મતલબ તે હાય મસ્તય મલ.
ભટુરે ભટુરે.
હચ એમ પ્રોસાસહ છેં પલ મંડાનેમ પલ બંડીપમલમ. વહી બનેયા આપણેટ ખ. મતલબ ત્યારેક પેટમાં દુખ્યા મતલબ મમને. ત્યારે એ બહ ખર જ ને તો ખ જ નહી એટલ બધું.
મેંદાવાળું જ કેમ ભારે પડ ત હું જરા.
તેજ એમ પેટમાંને દુખ્યા ભઉ.
હમ. મે તો એ વચે પલા દિવાળી વખતે કે હા સમોસા બનાવવાની ઈચ્છા થઈ એટલે ઘેરે. લાવેલો તો પણ કે તે હું પેટ માં દુખાડી કાઢે. કાચો જરા ક રહી જાય એટલે પટી વાળ ની.
એવાજ.
આપડે ઘેરેજ પેલા બનાવે તે રોટલી બનાવીને માંથી કાપીને બનાવે તે.
હા હા
તેમાં મોટા બનાવવા ગેલા એમ
હા
પેલા મોટા બનાવે દે.
હા.
તેમાં બનાવેલા પણ તે જે કહો અંદર પેલો મેંદો કાચો રહી ગયેલો
પ પ બટા કણકીે ને
બટાકા હા અંદર ભરેલા હતા પેલા મેંદા અંદર થી જરાક કાચો જ રઈ ગેલો જાડી પેલી
બરાબર.
તેવા મેવા જાપટી ગેલા ના.
ઉપરે જરા સ્ક્રીન ને આપે પીલી થઈ ગી છે.
કઈ નઈ ખોલતો નહી રેવા દે.
આવ કિધુ.
થોડીક વાર ચાલુ રાખ.
હું થિયુ.
એ તો કઈ નહી. આઠ મિનિટ પૈટી સે.
બરાબર મારા ટેપ બીજા ખુલી ગેયા મતલબ મા એપ વોસઅપ ન ખૂલી ગયા તો.
છોલે ભટુરે ચાલુ રાખા.
આહા.
હમણા બેગ કાલે હા કાલે જ ગીલ હોતા કાલે. પરમ દાડે કેન્ટીનમાં ત્યારે જોયું મે ભી.
બરાબર મને કેન્ટીનને ખે યાદ નહી તો જોઈ દે ખરા મને મળેને જ જ ન ખે ખાદુ નહિ કેન્ટિન માથી મે.
ત્યાં ભોળ સમોસા ખાવાના થઈલા હોતા પેલા તિસ નીલ ના એમ કોના શેર થ ગયા. એ તો ગામ વાળા.
હમ હમ.
તે લોકો હાથે ગીયા હતા.
હમ.
ખાધું તો ખરું પણ મજાક મજા નહી મળે.
બરાબર અમારો કંપની બેકન્ડિમ છે. તેમાં એક એક નુ હારું મળે કેન્ટિન વારા બકવાસ મળે એટલું
એ તો પણ તેમાં હ પૈસા હિસાબે હ ને.
હ પૈસાાઈ ઉટું બરાબતા પીલ ઉટ અ પેલા ઇડલીમાં ઇડલી. મોળ ગેન્ટા ખડી ગેટનુંમાં હર ગેન્ટનુંમાં
હા.
તી તી રૂપિયા પ્લેટ મતલબમાંમાં કે તમા સાંભાર કે સાંભર એક નંબર લાગે. ઓલમાં
હમ
એક દિવસે બીજા જગ્યાએ ક ફેમસ છે ને એટતે ખાઈ લ કું તેમાં સાંભોર શું લ એટલું ખરાબ લઈ ગું ખાવા ને ક એમમ ખ સેન્ડ સપમાં ગ કે ન મેટો
સાંભર પાછું આવે ને પેલું એક રસમ એમ કરીને આવે.
હા તેજને હ. એ ટમેટો લખા તો ટમેટો આખો જવ ક હો
તે તો રસમ બનાવલો હ.
હ રસ મા વરી. બટલું જ ટમેટું ને લખેલું મોટા જીરીને લખેલું.
અમુક માં પેલું રસમ બનાવે ને તે એકદમ ડખું જ જેમાં આવે.
હ રખ જ એ ટમેટ રખ જો
સાંભાર પાસો અલગ.
સાંભરે એટલે પીલું આવે મતલબ પેલું દહીંઠ એટલે પીલું હા.
રસમ તો હાલું જ લાગે આ આ રસમ ની ને પેલું સાંભર.
સાંભળ લે પેલું ના લઈ કોઈ વચ્ચે સેન્ડવીચ ટ્રાય મારી સેન્ડવીચ જ હારું લાગ્યું પેલુ સોસ પેલા પાહે મેં લાવ સોસ કરીને છેલ્લે એવું.
લે ભાઈ લે કઈ રીતે.
હમ્મ. ને પાઉ ભાઈ એ તો એટલું બધું નહી મળે પહેલું દૂર પેલુ નળી કેન્ટીન મને જક્ટ સ્વાદની લાગે બાકી પેલી કેન્ટીન બહુ મસ્ત લાગે બધું.
પાવભાજી તો હ લધાની અહં જ ખાવા જેવી અમુક વાર ઈચ્છા થાય ત્યાંથી લઈ આવ્યા.
પણ એ લાગ ખરે અહિયાં આપડે વાકલ
વકલવાડી તો હારી.
એટલે એ હું પેલું પનીર વાળા ને અમુક વ મસાલો વાપરી કાઢતા હોય ને એટલે.
એવી હોય
અમુક વાર જોઈ લઈએ સ્વાદ તું પનીર એનું ચાક દે ને પાઉભાજીને હું ચાક દે બધું જાક અમક ટેસ્ટ હરખર જ જેવો લાગે.
હા જરાક હા મતલબ મે સે થઈ જાય મતલબ માં.
હા. મિક્સ કર લાખે બધા.
હમ્મ તો કઈ ને હાલ
હારું એમ તો કઈ નહી પણ મસાલે જરાક વધી જાય.
હમ્મ. વા બો વરડે બારના મસાલા બી હારુ ની મતલબ વધારે મસાલો પડી જાય તો હવારે લોચા પડી જાય પહૂ
હા તે જ ને.
ખાય લે ચાલે બો વધારે ઉઠું ખાય પર એવું.
એ તો અમે તો ઘેરે અમારે તો કઈ બોલ આપડે તહેવાર ન રે એટલે તો ઘેરેજ બનાવવાનું રાખેલું. વધારે બહાર નું કઈ બી
અમારે બાર નું કોઈ વાર મંગાવે ભાઈ ઘરે જવો નાવાનું હતું.
હમ્મ પનીરને અમુક વાત ઈચ્છા થઈ જાય તો ખાઈલા ખાય પણ આ દર વખતે બધું બાકી ની મજા
તેજને કોઈ કોઈક વાર કોઈ તો માંદા પડેલા આવું હોય તો.
એક તો અમારે ઘરના બોળા મોડું વધારે ખાવા વાળા એટલે એક તો પચે નહીં તે હું કંઈ.
હમ્મ હમ્મ.
મારા બાપા ને તો ઈચ્છા થઈ જાય પણ તેને પચે નહી